હેલો બોલો બોલો બેન.
શું કરો છો?
કઈ નહી આટો મારવા આયા તા ગરમી ના બહાર.
હા અત્યારે તો ગરમી કેવી પડે
હા બહુ ગરમી છે ઘરે તો આખો દિવસ ઘર તપતું હોય. અને અમાર તો આજુબાજુમાં એક બી ઘર ભી નથી એટલે ચારે બાજુથી ઘર તપે. એટલે બઉ રાત્રે તો બહુ બપોર મા
હા એ છે પણ ગરમી જેયું છે અત્યારનું ટેમ્પરેચર કેટલું હાઈ થઇ ગયું હોય. તો પછી શું થાય ગરમી તો હોય એટલે પછી ઘર તો તપવાનું જ ને.
હમ્મ હવે આજુબાજુ ઝાડવા વાવા છે એટલે શું થોડી ઠંડક થાય.
હા એ કરાય ને પછી બઉ ગરમી પડતી હોય ને તો શું કેવાય દિવાલ પર પાણી છાંટો તો થાય પણ હવે રોજ તો પાણી એ કેટલું છાંટવું.
દિવાલમાં પાણી ના છાંટય પાણી છાટય તો ભીજાય જાય દિવાલ.
અચ્છા એવું હોય. પણ આ તો મેં કીધું ગરમી ના લીધે કઈક કરવું હોય તો એમ.
ના એમ તો અમે ગરમીમાં પહેલું છે ને ચૂનો આવે છે ચૂનો પલાળી ઉપર ઢાબા ઉપર નાખે છે.
હા એ વાઈટ કલરથી હા અચ્છા એ થાય આજુબાજુમ ઘર ના હોય ને એટલે પછી ચારે દિવલ તો પણ એટલો વધારે થાય.
હામ એજ ને.
પણ શું કેહેવાય પોલ્યુશન પોલ્યુશન જેટલું બધું થઈ ગયું હોય એટલે શું થવાનું.
હમ, અત્યારે તો. જોવાના કેટલા બહાર નીકળવા પગ મુકવાની બી જગ્યા ના હોય એટલા સાધનો હોય છે.
બઉ જ અને શું કેહેવાય બધાને પ્રાઇવેટ વ્હીકલમાં જવું હોય આમ બસ ને એનો કઈ યુઝ કરેને તો તોય ઓછું થઈ શકે પણ બધાને કેવું કે ભાઈ પ્રાઇવેટ વ્હીકલમાં જઈએ તો સારું રે. બસમાં જઈએ તો ઓલી ઇમ્પ્રેશન ના પડે‌.
હમ, કોલેજમાં બધાં આવે? સ્ટુડન્ટો બહારથી આ ને તો બધા પોતપોતાના ઘેરથી સાધનો લઈને આવે, અમુક લોકો તો પાછા બે-બે ગાડીઓ લઈને આવે સ્ટુડન્ટ.
અરે ઘણા. અરે ઘણી વાર તો કેવું બે ભાઈ-બહેનો એક જ સ્કૂલમાં કે, એક જ કોલેજમાં જતા તો એ બે લઈને જાય કે, ઓલું લઈ જાય છે, તો મારે લઈ જવું એમ કરીને.
હમ, એના કારણે પોલ્યુશન બહુ થાય.
પણ હવે તો બધાને. કોઈને કોઈ, કોઈને કશું કહી ના શકાય, કેમ કે બધાએ ઈક્વલ એવું જ કરે છે, કોઈને ઝાડ કેવું કઈ વાવું છે નહી ને, પોલ્યુશન તો રોજ-રોજ વધે. તું જ જાય એ છે. ફ્રીજ ના બધા કેવા ફ્રીજ છે, એસી છે, એના દસ સીએફ સઈ ને, બધું છૂટે એટલે.
હમ. આપડે પાણી ઠંડુ કરવા ફ્રીજ વાપરીયએ. એમાંથી પછી ક્લોરોફ્લોરો કાર્બન નીકળ્યા બીજા બધા. ઝેરી વાયુ નીકળે, એનાથી એ હવામાં. જાય. ઈમાન માં પછી પેલું ગરમી વધે. પછી ગરમીથી બચવા માટે, આપણેે ફરીથી ઠંડુ પાણી કરવા માટે, ફરીથી ફ્રીજ વાપરીયએ. એક આ સાયકલ બની ગઈ છે આખી.
હા, એ જ. અત્યારે ઓઝોન ની અંદર કેવડા મોટા-મોટા કાણા પડી ગયા.
હા, એજ ને, પ યુવી કિરણ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપડે. ડાયરેક્ટ સ્કીન ઉપર આવે તો, પછી આપે સ્કીન બઉુ જલ્દી બાજી જાય, આપડી
થાય છે ને, અત્યારે બધા એજ ભલે ગમે એટલી સનસ્ક્રીન યુઝ કરી લે કે. પણ તો એ જે આવવાના છે, જે શું કેવા ઓઝોન લેયર રોકી લખ તો એવું તમારી સનસ્ક્રીન થોડીને, રોકીને, રાખી શકવાનું હો.
હમ.
બહારની અમુક કન્ટ્રીની.
એમાં કપડાં પડ્યા, એટલે પછી ગરમી લાગવાની ચાલુ થઈ. પછી એસી નાંખાઈ અમે કરે, પછી ખબર પડી. તોમાં પ્રદુષણ થાય, એ ના પ્રદુષણ થી પી પાછી ગરમી હો થાય. એજ ગરમેથી બચવા, પાછી એસી વાપરીએ.
એ સાયકલ જ થઇ ગયા, હ, હમ. એ અચ્છા. પાછું કેવું થાય કે, આ બધા ગ્લોબલ વોર્મિંગ ના લીધે. ક્યારેક વરસાદ બહુ આવે, ક્યારેક વરસાદ ના આવે, ગરમી બહુ પડે, શિયાળા માં ઠંડી બહુ પડે.
હા, એજ ને.
પેલા બહ સારું હતું કે આવો કશું હતું એ નહીં એ ને કશું આમ મતલબ જે ઋતુમાં જેટલું હોવું જોઈએ એટલું જ હતું. તો અત્યારે તો કોઈ લિમિટ જ નથી ગમે ત્યારે ગમે તો થઈ શકે.
હમ ઉનાળા માં વરસાદ આવે શિયાળામાં વરસાદ આવે ચોમાસા માં વરસાદ આવે.
તણે એકેરું તો એવી નથી કે વરસાદ ના આવે. બધી ઋતુ માં ગમે ત્યારે વરસાદ આ આવી જાય.
હ અમારે ચોમાસું ચાલુ થયું ત્રણ જુલાઈ થી. લગાતાર ત્રણ દિવસ આવ્યો પછી આ ત્રણ દિવસથી તો વરસાદ જ નથી.
અનીયમન સાયકલ થઈ ગઈ, હા.
એક બહારની અમુક બહારની કન્ટ્રીમાં તો કેવું હોય કે ભાઈ મોસ્ટલી લોકો છે ને બસ નેટ ટ્રેન ને મેટ્રોનો યુઝ કરતા હોય એ બહુ સારું હોય પણ ઈન્ડિયામાં એટલું લોકો કરતા નથી. બાકી ઘણીલો ઓ કન્ટ્રીમાં એવું છે કે ભાઈ બને એટલો ઓછો અને ઈવી ઉપર જતા રહ્યા છે.
હમ્મ હમ્મ.
પણ આપડી કન્ટ્રી માં તો એવું કહીશું કે લોકો બસ યુઝ કરતા શરમ આવે કે ના અમે બસ માં ના જઈએ ટ્રેનમાં ના જઈએ અમે પર્સનલ વ્હીકલમાં જઈએ બાકી બારની કન્ટ્રી રીમાં એવો કોઈ ઈગો નહીં કે બસમાં ના જઈએ મેટ્રોમાં ના જઈએ મોટા મતલબ મોસ્ટલી લોકો એમાં જ કરતા હોય એને એ એક જોતાં સારું રહે કે ભાઈ પોલ્યુશન તો ના થાય.
હમ્મ, પોલ્યુશનને ધ્યાનમાં લઈન અ સુપ્રીમ કોર્ટે એ પણ ચુકાદો આલ્યો ન, કે હવે સાધનોમાં બી એસ બોયની ફોરની બીએસ ફોરની જગ્યાએ બીએસ સિક્સ ના એન્જિન વાપરવાના.
એટલે એનાથી શું થાય?
એનાથી પોલ્યુશન ઓછું થાય.
અચ્છા અચ્છા આ તો મને ખબર નહિ એટલે. અને અત્યારે તો કેવું ઘણા લોકો ગયા ઈ વી ઉપર. પણ તો એ પેટ્રોલ વાળા વ્હીકલ એટલા જ છે લોકોનું એમ કે ભાઈ દૂર જાવું હોય તો ઈવી કામ નથી કરતું, એન કરતા પેટ્રોલ નું જ લઈ લઈએ એમ.
હમ્મ પેટ્રોલ ગમે ત્યાં તમને ઉપલબ્ધ થઇ જાય એ પણ છે.
હા એજ અને ઈવી માં કેવું ભાઈ તમારે કલાક બે કલાક વેટ કરવો પડે ન. તો એમ એટલો ફૂલ ચાર્જિંગ તો હવે કલાક બે કલાકમાં થવાનું નહી એટલે દૂર જવામાં તમારે પ્રોબ્લેમ જ થાય. નોર્મલી આટલા આટલા મારે ઓલું કરવું હોય તો ચાલે બાકી દૂરમાં તો ઈ વિના જ ચાલે એમાં માટે પછી તમારે એવું કરવું કે બસ કે એનો યુઝ કર્યો તો. થાય.
હમ્મ, પછી આ જો ફેક્ટરીઓ કેટલી વધી ગઈ છે.
બહું જ, અત્યારે તો બહુ જ વધી ગઈ હે.
હમ્મ. અંકલેશ્વર માં જે છે ને દસ હજાર પ્લસ ફેક્ટરીઓ છે. ચાલુ ને બંધ બંને.
અરર, બહુ કહેવાય એ કેમિકલ કેટલો હાર્મફુલ થાય.
હમ્મ એજ ને પછી આ અર્બનાઈઝેશન થાય, જેમ તો ગાંધીનગર છે ને અમારી સિટી, હા ત્યાં હવે અમુક જગ્યાએ અ ફ્લેટ ને બધું બનવાનું ચાલુ થઇ ગયું હે. પેહલા ત્યાં છે ને ઝાડવા હતા જંગલ જેવું હધું બધું એવું બધું, ક્લીન કરીને પછી ફ્લેટ બનવાના ચાલુ થઈ ગયા તો હવે, એ ઝાડવા તો કપાઈ ગયા હવે ગ્રીનરી પણ ઓછી થઈ ગઈ એમ.
એ જ પાછા જેટલા ઝાડવા કાપાય ને એની કમ્પેરિઝનમાં લોકો દાવો કરે છે કે વાવી છીએ પણ વાવ એટલું કઈ નહી ભાઈ દસ કાપી નાખે ને તો માંડ એક બે વાવે તો વાવે અને એ ઉઘે ના ઉઘે એની ક કેર પછી કઈ નહી વાવી દીધા એટલે પતી ગયું.
હમ્મ.
એટલે એમ તો પછી આ બધું વસ્તી વધે એટલે પછી રહેવા માટે જગ્યા ને બધું તો, જોઈએ જ,
હમ્મ વસ્તી વધે, રહેવાની જગ્યા જોઈએ. આવા જવા સાધન જોઈએ.
ખાવા પીવાનું જોઈએ.
ખાવા પીવાનું જોઈએ એટલે મોટી તકલીફ તો થાય પછી ગરીબી વધે. પોલ્યુશન વધે, તે આ ગુનાઓ વધે,
ઘરે ગુના તો કેટલા થઈ ગયા અત્યારે તો આમ ઘ બેરોજગારીને એના લીધે જ તો ગુના થાય છે બેરોજગારી ના લીધે જ,
હા એજ ને, પછી જેટલા લોકો વધારે એટલા દિવાળીમાં ફટાકડા બી વધારે ફોડે.
પોલ્યુશન વધે.
હા દિવાળી માં કેટલું પ્રદુષણ લગભગ. બઉ લે આખા વરસ લગભગ થો, એ મહિનામાં જ બો પ્રોલ્યુશન થતું હશે કારણ કે, એ સાધનો એ મહિનામાં ચાલે ફેક્ટરીઓ હોય પછી પ્લસ ફટાકડાનું પોલ્યુશન. દિવાળીના મહિનામાં બો પોલ્યુશન થતું હશે. હ એટલે સરકારે કઈક એવું, પગલું ઉઠાવું જોઈએ કે જેથી આ પોલ્યુશન આપડે બચાઇ શકીએ એમ.
હું બાકી મતલબ, સરકાર તો ઠીક છે આપડે બ બધામ બધા જોડે મળીને, પોતે થોડુંક કરવું જોઈએ બધું સરકાર તમને કેટલું કરીને આપે.
હા એજ ને,
પણ, પણ હવે પોતે કરવામ તો કેવું અડધા લોકો કરે ને અડધા લોકો ના કરે એટલે હતું એના એ જ થઈ જાય.
એવું ગાઈડલાઈન બાર પાડી દેે જોએ. કે બધાએ બસ્સો રૂપિયા થી ઉપર ફટાકડા નઈ લાવાના.
હા એવું બધા એવા રૂલ્સ બનાય કરે પછી એમ તો અમ વચ્ચે ખવ ને અમુક લોકો કરતા, કે બરડે ઉપર એકાદું ઝાડવું વાઈ દેવાનું ને પછી એને, ટેક કેર કરવાની એ બી સારું હતું.
હા એજ ને પછી આ, ખબર બધીધ સંસ્થાઓ ઝાડવા વાતી હોય આ સેડબોલ વાળો આઈડીયા આયો હે, ખાસા બધા ઝાડવા ઉગે છે એના લીધે.
એજ પણ શું કેવાય લોકો, કરે તો બાકી કરવા માટે તો બઉ બધું છે પણ લોકો કરે તો ને,
હ આપડે અવે મારે બી એવું ચાલુ કરવું છે કે દર મહિને બે ઝાડવા વાવા છે.
ચાલે ચાલે એવી તમને કોઈ સારી જગ્યા મળી જાતી હોય ને તો, જોકે ઝાડવું વાય દો ને તો પછી તમને મોટું થયા પછી આમ યાદ બી રે કે હા મેં આ મારા બરડે ઉપ પર વાયુ તું આ તે.
હું એટલે મારે ઘરને ન મારા ઓફિસની બાજુમાં થોડી જગ્યા છે તો હું બે બે ઝાડવા વાઈશ એમ.
હા હા ચાલે એમ તો.
બીજું કો મજામાં?
હા હા મજામાં એમાં એવું ઓય કે મારે અત્યારે એક બીજો કોલ આવે છે તો હું તમને પછી ફોન કરો હા. હા.